હેલો
શું કરો છો મજામાં
બસ બસ મજામાં તમે કેમ છો બોલો
બસ અમે મજામાં
બસ શું કરતા હતા
અમે તો જૂના ફોટા જોતા હતા આલ્બમમાં
હ બરાબર તમારે નાનપણના ફોટોની બધા હશે ને
હમ બહું બધા છે
બરાબર કેવું નહી આપડે બાળપણમાં હા બોલો બોલો
એમ કહું છું કેટલી બધી જૂની યાદ તાજા થઇ ગઈમ મજા આ આવી જાય જોવાની બી બધું
હા એમ તો કઈ તો એમ કે બાળ પણ જ સારું હતું એમ
હા કઈ ચિંતા નહી બસ ફર્યા કર એવાનું ર રમ્યા કરવાનું ખાઈ પીને જલસા
હા બાળપણમાં એ જે ઉંમર હોય છે ને એ ઉંમર તમે જીવી લીધી ને જીવી લીધી એમ પછી એક વાર તમે મોટા થઇ જાવ ને સમજતા થઇ જાવ ને પછી તમારે ઘણી બધી વસ્તુનું કોમ્પ્રોમાઈઝ કરવું પડે
હા જેમ જેમ સમજ આવતી જાય ને એમ એમ બધું ડિફિકલ્ટ થતું જાય આપ
હા એ તો છે અને આપણા વખતે બાળપણ જે હતું ને એકદમ અલગ જ હતું અત્યારના બાળપણ કરતા
હા
અત્યારના બાળકો પાસે તો મોબાઈલ આવી ગયા પછી આઈપેડ આવી ગયા
પણ આપણી પાસે તો રમકડા કે આપણે માટેટીના રમકડા ને પછી કે બધી વસ્તુઓ તેને રમવા માટે
હા આપડે સંતા કુકડી સતુરિયો પેલ ચાર કુકી અમદાવાદ ને બધું દોરી દોરી રમતા ત નહ નહી તેવી થોડું થોડું જતું ફોન તો નહતા જ સ્માર્ટ ફોન તો હતા જ નહીિ બટન વાળા નોકિયા ના ફોન હતા
હા એ ટાઈમે નોકિયાનોો ફોન હતો અને હા પછી ફોન બી આવતો તો પેલો રીંગ વાળો
ન માં ગોઠવવાની એ
હા અને પછી એક બાર બી વાળો ફોન આવતો હતો
હમ ધૂમ મજા લને વાળું ગીત આવે
હા એમાં ચાર પાંચ
બે ચણ હા એવી બી ત્રણ પૈડા વાળી સાયકલ નાની આવતી હતી એમાં બી એવા એવા ગીતો આવતા હતા
હા પછી પેલા હા બહુ મજા આવતી હતીી પછી પેલા બુટ આવતા હતા પેલા સેન્ડલ આવતા હતા હા બસ એજ
હમ અમુકમાં લાઈટ થાય ને અમુક અવાજ ભી આવે બ
હા પછી અમે તો કેવું કરતા હતા કે ચંપલ તૂટી જાય ને તો પછી સીટી આવવાને કાઢી લેતા હતા
હમ હ હમ હ
પછી ગુગરો આવતો હતો
હા
પછી અ આપણેે ખાવાની પણ આપણે એ ટાઈમે કેવી કેવી વસ્તુ આવતી હતી
એક પેલી અત્યારે જે પેપ્સી આવે છે ને તો અત્યારે મળતી નઈિ એ ડેમેજી ટ આવતી
હા અત્યારે સ્વાદ અલગ હોય છે
હા
અને ટાઈમે ઓછા પૈસામાં બધું મળતું હતું
હમ
અમે લોકો હજુ પણ અમને યાદ છે પચાસ પૈસાની પેપ્સી લાવતા હતા
એક એક રૂપિયાની ચાર ચોકલેટ આવતી હતી એ એ ટાઈપ ની બધી મસ્ત જ આવતી
અ આહા અને અ અત્યારના છોકરાઓમાંતો પેલું છોકરાઓ પાસે તો પેલું આઈપેડ અને પેલું હોય પેન્સિલ જે આઇપેડની આવે આપડે તો અ પેલા એમાં લખતા હતા સ્લેટ અને પેનમાં તમને સ્લેટની પેન ખાવાની આદત હતી
હતિ
મને પણ ઘણી
હા
ખબર નઈ ક સ્વાદ આવતો હતો ખબર નહીં સાનો પણ
હમ
મેં તો ઘણી બધી ખાઇ જતિતી
મેય તે
પછી એવું તો સારું ના કહેવાય, ને આપડા સ્વાસ્થ્ય માટે તો પછી છો
હા, હા પછી પરાણે મમ્મી પપ્પા છોડાવે તો બોલી બોલી ને યા તો મારી મારી ને
હા, એ સાચી વાત છે પછી આપણા ટાઈમે તો સિરિયલો પણ એવી આવતી હતી,
હમ્મ સ્કૂલમાં સ્કૂલમાં આવે ને બધા તો સિરિયલોની વાત કરતા હોય, કે આવું આવું થયું હોય, આવું આવું થયું હોય,
હા, પેલી એક શક્તિમાન આવતીતી
હમ્મ પછી એક સાાકાલાાકા બૂમબૂમએ આવતીતી જે દોરે બની જાય એવી જાદુવાડી
હા, પછી પેલી અ એક સિરિયલ આવતી તી ખબર છે, કે એમાં પેલી અ સાથનિભાના સાથિયામાં જે ગોપીવહુ હતી ને એ આવતી હતી, અંદર અને એક હા બસ એ સિરિયલ પણ મે હા અત્યારે તો એ જોવા પણ નહી મળતા જુના સો
કંઈક ક્રિએટિવ બધું બનાવતા હોય એવો પ્રોગ્રામ નતો આવતો આર્ટગાય એવું કંઈક, હા, એજ એજ રોજ રોજ નવી નવી વસ્તુ તુઓ બનાવે
હા, અને આપણને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડે પાછું. એ તો બહુ ક્રિએટિવ શો આવતો હતો ને
હા
પછી કાર્ટૂન્સ પણ એવા હતા,
હમ્મ
અ ડોરેમોન અને અમે લોકો તો અમને તો હજુ યાદ છે, અમે લોકો જેવા સ્કૂલેથી આઈએને એવા મતલબ બેગ મૂકીને બેસ થી જ જઈએને યા તો ડોરેમોન યા તો છોટા ભીમ બસ ચાલુ જ હોય એમ હા
અને એ જે કાર્ટૂન હતા ને એના કન્સેપ્ટ પણ બહુ સારા હતા, એમ કે ઘણી બધી વસ્તુઓ શીખવા ખવા મળતી હતી આપણને એમાંથી
હા એ ટાઈમે સ્કૂલ નો ટાઈમ બી મસ્ત જ હતો એકદમ યાદ રિશેષ નો નાસ્તોને બેગ ભારે આપડા કરતા ભારે આપડું બેગ
હા, હા એ તો સાચી વાત છે, પછી સાયકલ લઈ જ હા, પછી એકદમ તેલવાળા ચોટલા
રિબિન વાળા ડબલ ડબલ ડબલ આંટી વાળી
અમે તો કમ્પલસરી વડાા મારા તો વાટ ટૂકા ને તો મારા એમાં તો આવતા પણ નતા,
પછી મમ્મી આખા આખા અઠવાડિયાનું તેલ નાખી દે, પછી રોજ ચોટલા વાળી જવાના પછી એક અઠવાડયે જ માથું ધોવાય,
હા, એકદમ ચીકણું ચીકણું થઈ જાય પછી માથું ધોવાય
હમ્મ
અને પછી કોલેજમાં બધા સોરી સ્કૂલમાં બધા પ્રોગ્રામ થાય,
હા હા પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી ને
હા તમે ક્યારે કશમાં પાર્ટિસિપેટ કર્યો છે
હા દરેક દરે નાના નાના પ્રોગ્રામમાં કંઈક તો હોય જ ક્યારેક ડાન્સ હોય ક્યારેક કંઈક વક્તવ્ય સ્પર્ધા હોય તમારો હેસ્ટાઈલ સ્પર્ધામાં નંબર આવતો હતો
સારું કેવાય હેજું
ગરયોમાં નહ બધા સ્કૂલ માં બધી સ્પર્ધાઓ થતી
અરે હા ગૌરી વ્રત
હમ એ ટાઈમે કેટલી છૂટ મળી જાય શકો
હા અરે આ પેલું ખબર છે અત્યારે તો ફેન્સી ફેન્સી બધા સ્કૂલ ડ્રેસ આઈ ગયા આપડે બુધવારે એઇમપેરી જવાનું હતું
હમમમ કેટલો ખુશ થઇ ર એ બધા બુધવાર
હ હા બુધવાર આવે ને એટલે બધા ખુશ થઈ જાય અને પછી એક દિવસ આપણે વાળ ની છુટ્ટી હોય કે તમારે જે વાળ લાવવું હોય એ
હા
પછી વેશભૂષા પણ થતી હતી
હમ એમાં બધા એક પરી પરી બને બધું બધીમાં કોમન હોય એક પરી તો બને જ તે
હા એ સાચી હા પછી અમારી બેન જે મોટી બાને એક વા વેશભૂષામાં રહી હતી એ કઈક પેલું બની ત શું કેવાય અ પે કેવાય ને અ નૃત્યકાર જે આવે ને એ હા પણ કેવું જૂના જમાનાની એવી બની હતી
હું એક વાર રાની લક્ષ્મીબાઈ બનીતીશ
અરે હું પણ એક વાર રાણી લક્ષ્મીબાઈ બની હતી આ રાણી લક્ષ્મીબાઈ તો બધામાં મતલબ આવે જેમ
હમ અને મનંતુ પપ્પા એ નાની તલવાર અને નાની ઢાલ લઈ આપી હતી લઈ જવા માટે
કેવુંમ
એ ટાઈમે પંદરમી ઓગસ્ટને છવ્વીસમી જાન્યુઆરી એ લાડવા આપ કેટલા મસ્ત લાગતા ત એ અનેરે તો બે લાડવાની ચોકલેટ પછી ધીમે ધીમે એક લાડવો થયો પછી તો એ બંધ થઈ ગયું
બરાબર આપડ એજ ને હવે તો આપડે આમ પાછ જોઈએ તો અમે ઉ થાય કે એક દિવસો હાર આતા
હા
પછી અ વેકેશન ના સમયે ઉનાળાનું વેકેશન હોય ને તો રા રાત્રે બાર બાર એક વાગ્યા સુધી એ બધા છે ને શેરીમાં રમતા હોય
હમ હમ
ઘરમાં જે બધા એ મહિલાઓ હોય બહાર બેઠી હોય હોટલે અને એમાં બધા છે ને સંતાકો કોળી રમતા હોય ને બધું રમતા હોય
કેટલા મસ્ત દિવસો હતાય
હ હા
ખરા તડકા માં તે રમવા નીકળી જતા બપોરે તો કોઈ ટેન્શન નહીિ કે સ્કીિન ટેન થઈ જશે કે બીમાર પડી જશે
હા અને એ વખતે આપડી જે બધું ોલીઝ નેધુંી કેટલ સ્ટ્રોંગ હતું એમ કે કું
હમ એ છે
અને પછી પાણી પીવાના બહાર ને ઘરે આવીએ તો પછી મમ્મી છે લખવા બેસાડી દે
હમ પાછ ના જવા દે રમમાં
દરરોજ દરરોજ નું હોમવર્ક આપણને લખીને આપે
હમ હા
અમારા સ્કૂલની છે ને એક ડાયરી હતી સ્પેશિયલી એના માટેની કે જેમાં ડેટ સાથે બધું લખવાનું એમ કે તમને આજે કયું કવું ગૃહ કાર્ય આપ્યું પછી આપણે નાસ્તાના ડબ્બામાં કોઈક દિવસ મેગી લઈ જઈએ
હમ અને મોસ્ટલી તો બધા મમરાજ લાવતા ખબર મમરાનું શ મિક્સ કરી લેવાય મમરા બધાની કોમન હોય એક મમરા અને તોમાં
અ ગોળ કરીને બધા બેસ
હા એજ કેવાની હતી કે ગોળ કરીને બધા મસ્ત રીતે નાસ્તો કરવા બેસ તદા
દિવસો તો એ જ હતા બાકી
હમ
સારું સારું હવે આપણે શું નેક્સ્ટ જન્નામાં બધા દિવસો એન્જોય કરીશ
હા હવે તો ક્યાં આવે એું
હ સારું સારું ચલો
હા મળીએ પછી ક્યારેક હવે આવજો અહિયાં ક્યારેક હા આવજો